હલો.
હા તો.
હલો અવાજ આવે છે.
હા થોડુંક તમારું નેટવર્ક ઈસ્યુ લાગે છે થોડો તમારો અવાજ ચરાય છે.
હવે આયો.
હા આયો આયો બોલો.
કેમ છો મજામાં.
બસ મજામાં તમે કેમ છો.
બસ મેં કીધું બહુ દિવસ થયા આજે આપડે આમ. ખુબ જ સુંદર વિષય પર ચર્ચા કરી એમ કે તહેવારોમાં. સ્વયંસેવા અને જે સમાજ સેવા છે એનું મહત્વ એમ.
ખરેખર આ તો ઘણી આમ કહેવાય ને વખત આમ લોકો તહેવારો માત્ર ઉજવણી આમ. ખરીદી અને. મનોરંજન સાથે જ આમ જોડે છે પરંતુ આ તહેવારો દરમિયાન છે ને થોડોક સમય. આમ સમાજ સેવા આપીએ તો આમ તેને આમ. અસર ખૂબ જ આમ સકારતામક આમ બની શકે છે.
હ સ્વયંસેવા એટલે કેવું કે આમ કોઈ પણ વ્યક્તિ હોય. એ આમ કોઈ બી પ્રકાર નું આમ સ્વાર્થ વગર. એ કઈ આમની ભાવના વગર આમ સમાજ માટે સેવા આપે. આ સેવાથી એમ પૈસા થી જ થાય એવું નહી આ સેવા પણ આપડે. સમય આપીએ થોડો એમાં મહેનત કરીએ પછી માર્ગદર્શન આપીએ. કે પછી જરૂરિયાતમંદ લોકો હોય એને મદદ કરવી એ બધું જ આમ આપડે સ્વયં. સેવા તરીકે ગણી શકીએ શું કેવું તમારું.
બિલકુલ બિલકુલ. અને આજકાલ તો આ તહેવારોમાં પણ આમ બધા બહુ જ આમ સ્વ સ્વયં સેવા આપે છે. કેહેવાય છે ને કે જેમ કે ઉત્તરાયણ લઈ લો દિવાળી લઈ લો આમ જાત જાતના તહેવારો માં બધા જ આમ દાન કરતા. અને જે અમીર હોય તે તો અવશ્ય આમ. આમ કેહેવાય કે આમ સ્કૂલમાં દાન કરે કે જે ગવર્મેન્ટ સ્કૂલ હોય તેમને દાન કરે. તેથી કેહેવાય કે બાળકો આજકાલ ના ભણી શકે એમના કારણે. અને આ ખુબ જ આજકાલ તો જોવા મળે છે આમ કેવાય ને.
હ બિલકુલ આ એ ખુબ સારી વાત છે લોકોને જેને ભણવું હોય એ ભણી શકે. કે લોકોને નાના મોટા એમના. જે ખાવા પીવા બી લોકોને ન મળતું હોય એ મળે પાછું. તહેવાર દરમિયાન તો ગરીબ મતલબ જે લોકો હોય એ લોકોને કપડા અનાજ. મીઠાઈ છે. એ બધું ઘણું બધું આપે અને ખુશી થી બધા તહેવાર ઉજવે છે.
બિલકુલ બિલકુલ અને તેમાંથી આમ એક ઉદાહરણ આપું કે આમ જોવાય કે આમ કેટલાક. લોકો તો દાન આપે છે વૃદ્ધા આશ્રમમાં અનાથ આશ્રમમાં અને હોસ્પિટલ જેમ કે મેં તમને કીધું. જેનાથી છે ને આજકાલ ના આમ કહેવાય ને ને આમ દર્દીઓને અને. પીડિતઓને છે ને આમ મદદ અને મળે છે, તેમના કારણે કારણ કે એ લોકો તો એટલું આમ એ ના કરી શકે અફોર્ડ ના કરી શકે, પણ આમ બધા લોકો સહાયતા કરે તેમની. તો તેથી તેમના આમ સારા આમ એમનું શરીર પણ આમ તંદુરસ્ત રહે અને. તેમને એમ કોઈ હોય નહિ તેમનું. તો આમ કેહેવાય ને કે વૃદ્ધાશ્રમ એક એમનું એ બની ગયું હોય આમ ઘર જેવું. તેમાં પણ લોકો આઈને આમ થોડુંક પુણ્યનું આપે. થોડુંક તો એ ખુબ જ આમ કેવાય ને સમાજ માટે બહુ જ આમ સારું છે, આવું તો કરવું જ જોઈએ સૌને આમ દાન તો કરવું જ જોઈએ, કંઈક નું કઈક તો કરવું જ જોઈએ, એમના જીવનમાં તમારું શું કેવું છે?
હા, આજના સમયમાં તો યુવાનો પણ આપણેમ મોટી સંખ્યા માં જોઈએ છે કે સ્વયંસેેવક તરીકે જોડાઈ રહ્યા છે, જેમ કે ટ્રાફિકની વ્યવસ્થા હોય કે ભીડ આમ નિયંત્રણ કરવાની હોય, કે સફાઈ અભિયાન કે સામાજિક કાર્યક્રમો એ બધામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, એમ આથી એમ કેવાય કે માત્ર ખાલી સમાજ ને નહી પણ આમ યુવાનોને પણ ઘણું બધું શીખવા મળે છે કે જવાબ જેમ કે જોઈએ, આપણે કે શિસ્ત છે, સમય નું મહત્વ છે જવાબદારી છે. અને ટીમવર્ક જેવા ગુણો વિકસે છે કે, ટીમમાં કેવી રીતે કામ થાય, ને શું થાય એમ
બિલકુલ બિલકુલ અને જોવાય છે ને, કે ઘણી જગ્યાએ તો તહેવારો પછી પણ આમ સફાઈ નું મોટું કામ રહેત હોય છે, અને જે લોકો પોતે જ આગળ આવીને આમ સફાઈ કરે તો શહેરન વધુ સ્વસ્થતામ રહે છે, અને આ બિલકુલ આમે જોવા જઈને તો આમ ઘણી આમ સારી વાત કેવાય અને આમ કેવાય કે આમ ઘણી વાર તો આપણેે પણ ઉજવણી તો આમ ખુબ જ આમ કરીએ છે, પરંતુ કચરો તો સાફ કરવાની આપે જવાબદારી જે આપડે બીજા પર મૂકી દે છે તે આમ બહુ જ ખોટી વાત છે, તેને આપણે સુધારવી જોઈએ અને મદદને આમ કચરો એટલો બધો ફેલાવો ના જોઈએ જેથી કરીને, આ બધુંમ કેહેવાય ને વ્યવસ્થિત રીતે થાય
એ તો તમારી એકદમ સાચી વાત છે, આપડે અને ઘણા લોકો તો તહેવાર ના અવસરે છે ને એમ રક્તદાન હોય, એ કરે અથવા આમ આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરે, અને આ કાર્ય અનેક લોકોનું જીવનમાં આશાનું કિરણ બની શકે, એમ કોઈ પણ આમ સેવા નની કે મોટી નહી એવું માની ને આપડે કરવું જોઈએ નિસ્વાર્થ ભાવના એવી હું તો માનું છું,
બિલકુલ બિલકુલ અને ઘણા વખતે તો આપડણે જોઈએ છે, ને આપણા કોલેજમાં ક તો સ્કૂલમાં એ કોલેજમાં વધારે જોવા મળે છે, આમ રક્ત આમ તમે જેમ કીધું કે રક્તદાન આ બધી પ્રવૃતિમાં છે, ને આમ બધા બાળકો અને બધા ખુબ જ આમ જોડાય છે આમ કેહેવાય ને એ બહુ જ આમ સારી વાત છે, તેનાથી જેને આમ જરૂરિયામત આમ જરૂર જેને હોય. તેમને આમ મળી જાય છે, મદદ આ બધાના કારણેમ કોઈને લોહી ખૂટતું હોય તો કોકનું હોય એમ સરખું આમ મીલતું જીલતું તો પછી એ મદદ થઈ જાય છે, પછી આજકાલ તો મેમે નવું પણ જોયું છે કે આમ કેવાય ને કે બધા શરીરને શરીરના અંગને પણ દાન કરે છે, તમને ખબર?
હા, એ મેં જોયું છે કે લોકો પોતાની આંખ છે, હૃદય છે એ બધું દાન કરતા હોય છે, ખુબ સારી વાત છે કે એમ બી આપણેે અ જોઈએ તો આપડે હિન્દુ હોય તો એને મતલબ બાળી દે શમશાન મુસલમાન એ ખ્રિસ્તી હોય તો એમને દાટી દે, તો એ બધું જે છે આમ જોવા જઈએ તો એ કંઈ કામનું નથી જો પણ આપણેે જો કોઈને આપીએ તો જેની જોડે આમ જેને દુનિયા જ ના જોઈ હોય એને આપણે આપીએ આંખ કે કઈ પણ તો કેટલું ખુશ થઈ જાય, એમ આપણે એમ કલ્પના ના કરી શકીએ, આપણે જોઈને આલીએ તો એમ
બિલકુલ હ તમારી સો ટકાની સાચી વાત છે કે, આવું તો કરવું જ જોઈએ એમ સૌને પોતાનું કઈક હોવું જ જોઈએ, કે આપડે ગયા પછી પણ કોકને આપડણે નવી જિંદગી અપાય તો આપણા માટે કેટલું આમ સારું કેહેવાય નહી,
એનાથી મોટી વાત તો શું હોય એમ એ આમ કેવાય કે માનવતાનો આમ સૌથી સુંદર માર્ગ છે હું તો એવું માનું એમાં આપડે છે ને કોઈ ધર્મ જાતિ કે આર્થિક સ્થિતિ કે કોઈ ભેદ હોવો જોઈએ નહીં હું તો એટલું માનું.
બિલકુલ બિલકુલ. બિલકુલ સાચી વાત છે ને આજકાલ તો આમ જોવા જાય તો તહેવારો પણ આપણે એકતા શી ખવે છે હ આમ સમાજ સેવા અને આ એ કતાને આમ વધુ આમ મજબૂત બનાવે છે આમ કેવાય ને કે જેમ કે ધરોક આમ જો દરેક એક વ્યક્તિ આમ વર્ષમાં આવતા દરેક તહેવારોમાં ઓછામાં ઓછું એક સારું કાર્ય કરે તો સમાજ આમ મોટી પરવર્તન આમ આવી શકે એનામાં આમ કેટલો બધો ઘણો આમ બદલાવ આવી શકે. નઈ?
હ એ તો છે ઘણા લોક કો તો તહેવાર દરમિયાન રસ્તા પર કામ કરતાં જે સફાઈકર્મી હોય. પોલીસવાળા હોય અને આમ બીજા અન્ય જે કર્મચારી હોય. એ બધાનો આભાર વ્યક્ત કરે છે અને આ પણ એક સુંદર સમાજ સેવા છે એમને પણ આપણે રિસ્પેક્ટ આપવી જ જોઈએ એ લોકો પણ ડિઝર્વ કરે જ છે એટલી ને એટલી જેટલી આપણે કરીએ છીએ.
બિલકુલ. તો ચલો ને આપડે આમ સૌ એક આમ સંકલ્પ કરીએ કે આમ દરેક તહેવારમાં ઉ છામાં ઓછું એક સમાજ સેવાનું કાર્ય તો આપણે જરૂર કરીશું, શું કેવું તમારું ઉપર?
હમ્મ ખૂબ સુંદર વિચાર છે, આ રીતે તહેવારોની ખુશી આમ એકદમ વધારે વધી જશે અને સમાજ જે છે એ વધુ એકતા ભર્યો બનશે. અને હું આમ અ શું કવ કે આપડે જે હમણાં વાત કરતાં તા કે શું આમ સમાજ સેવાના મૂળભૂત મહત્વ, તો એમ હું વિચારું કે સામાન્ય વક્તિ હોય એ પોતાના જીવનમાં આ સેવાની શરૂઆત કેવી રીતે કરી શકે આમ તમને કઈ અંદાજ?
હા જોવા જયેને તો સમાજ સેવા કઈ બી રીતે તમને જો અંદરનું એમનું હૃદય કે કે તમારે કંઈક તમારા કોઈ બીજા માટે બી કરવું છે કોઈક અન્ય વ્યક્તિ માટે પણ કરવું છે તમારાં પરિવાર સિવાયના પણ અને એમના દિલ કેતું હોય કે તમે કરો. તો એ તે એમને જેટલું કરવું હોય એટલું તો એ કરી શકે આમ અંદરથી એમને ભાવના થવી જ જોઈએ. કે હા મારે આ દાન આપવું છે કારણ કે આજકાલ તો ઘણા લોકો આ છે આટલા બધાં અમીર છે આમ જોયા છે આપડે તો એ દાન નથી કરી હકતા આમ કેવાય છે ને આમ આ પણ આપડે જોયું છે રટન ટાટા સર. કેટલું બધું એમણે દાન કર્યું છે આજ સુધી. તેમનું આપડે કશું જ આમ કેવાય ને આમ વ્યર્થ નથી ગયું અને એક કેમનો તેમનો આભાર કરીએ. એજ આમ બઉ મુશ્કેલ છે હા.
બિલકુલ અને આપણે જોઈએ કે આપણા ગુજરાતીઓ પણ પાછા નહીં પડતાં જેમ કે આપડા અંબાણીજી છે એ લોકો પણ ધ જોઈએ કે બડે હોય. કોઈનો એમાં એમનાં ઘરમાંથી કે એમને પણ આપણે જોઈએ તહેવાર કે એમાં એટલું દાન લ કરોડો નું વૃદ્ધાશ્રમમાં ગૌશાળામાં છે. પછી એ લોકો ન વન તારા ચાલે છે એમાં પણ આમ એ લોકો ઘણી સેવા આપે છે અને મેં તો જોયા છે કે આપણા ગુજરાતના ઘણાં બધાં એવા લોકો છે જે વૃદ્ધાશ્રમો બનાવી રહ્યા છે અમારાં ગામમાં જ એક છે કોઈ. બિપિનભાઈ કરીને પછી અમારા અહીંયા બાજુના ગામમાં બી છે બધાં. એટલે એ લોકો પણ આમ ખૂબ સારું કામ કરે છે અને એવું બધાએ કરવું જ જોઈએ. કે કઈ નહી તો ફૂલ નહી તો ફૂલ ની પાખડી જેટલી પણ મદદ કરવી જોઈએ શું કેવું તમારું
બિલકુલ સાચી વાત છે ને મદદ કરવાથી સૌનું ભલું થાય છે પોતાનું પણ ભલું થાય છે અને પોતાને પણ સારું લાગે છે. અને આપડણે જેનું મદદ કરીએ છે તેને તો એટલું બધું સારું લાગે છે ને તેની વાત જ કંઈક અલગ છે આમ કેવાય ને કે તેમના આંખ માં આમ આસુ આવી જાય છે અને આપણને પોતાને પણ એટલું બધું સારું લાગે છે. એટલે હું તો એમ જ કહું કે સૌને કંઈક નું કંઈક તો દાન કરવું જ જોઈએ અને સામે વાળાનું સન્માન પણ એટલું જ અગત્ય નું છે હા બધામાં કે સામે વાળા નુ આપણે સન્માન કરીશું તો જ આપણને આમ કેહેવાય ને કે સારા ગુણ અને સારું પેલું કેહેવાય ને કે એમનું આપણને મળશે
બુ બિલકુલાર ચલો મારા બહાર જવાનું છે આપડે પછી વાત
હા ચોક્કસ ચોક્કસ હા